હાલ
હેલો, હા મજા કેમ છે તું?
હું મજામાં છું તું?
હા, હું પણ મજામાં જ છું આજે મને તારી સાથે સંયમ વા વા પણ મહત્વ આ વિષય પર વાત કરવાની છે.
આજ હું હું પણ મજામાં છું તું કેમ મજા તું બી મજામાં છે?
હા, હું પણ મજામાં છું આજે મને તારી સાથે સંયમ વા ત પણ મત્વ આ વિષય પર વાત કરવાની છે.
હા, આતો ખુબ ઉપયોગી અને જીવનમાં કામ લા એઓ વિષય જે સમય જીવનની સ્વતી કિંમતી વસ્તુ છે.
હા. પૈસા ગમાવીએ તો પછી મોળી શકે પણ સમય એક એક વાર જતો રેય પછી આવતો નથી ના.
હા, મજે એકદમ સાચી વાત કયરી. તો મજે આ ટેમનો સમયનો યોગ્ય ઉપયોગ કરાવવો ખૂબ જરૂરી છે અને એ જે સમય વ્યવસ્થા પણ કોલ આઈન
હા હા. સમય વ્યવસ્થા પ
સમય વ્યવસ્થા પણ એટલે આમાં આપ નાના જે દિવસાના કામ ની યોજના સાથે યોગ્ય ક્રમાન અને યોગ્ય સામાનને પૂર્ણ કરવા કરવાવની કલા છે ને.
યુ - ય એટલા દિવસના કામ પહેલેથી નક્કી કરાવ્યા.
હા, ક્યાં ક્યાં મજે કયાં કામ પેલે કરવાના ક્યાં પછી કરવાના ક્યાં કામ માટે કેટલો સમય આપાનો અન્યા બધાં નક્કી કરવું યેજ સમય તપ સમય વ્યવસ્થા પણ છે ને.
આથી શું ફાયદા છે?
આથી ઘણા ફાયદા થાય છે જે પેલો તો ફાયદો એ કે કામ સમય પર પૂરો થાય. છે અને બીજી વાત કી એ ગડબડ ઉત્સાવા ઉતાવાલ અને તનાવ ઓછો થાય છે.
હા કરે કી કામે વધી જાય અને પછી ગભરાટ થ થવા લાગે ના.
હા, મજે એટલે જે સમય વ્યવસ્થા પણ જરૂરી છે જો આપણે સમય પ્રમાણે કામ કરીએ તો કોઈ કામ બાકી રેતું નથી અને મન પણ શાંત રહે છે.
વિદ્યાર્થીઓ માટે પણ આ ખૂબ જરૂરી
હા, મજે ખુબ જરૂરી છે વિદ્યાર્થી ઓને માટે તો વિદ્યાર્થી અભ્યાસોની અભ્યાસ સત હોમવર્ક, વાચન, રિવિઝન, રમત ગમત. અને આરામ યા બધું સમય પ્રમાણે કરવું જોઈએ સમય વ્યવસ્થા પણ હોય તો અભ્યાસ સારો થાય ને.
હા, નઈ. નઈ તો પછી પરીક્ષા સમયે અ ઉતવાલ થાય ને
પોતાને.
અને બજે બિલકુલ મજે જો રોજ થોડો થોડો આભ્યાસ સમય પર કયો કરાયો તો પરીક્ષા વગે ભોજ ના લાગે ને બો
હ ગૃહિણી માટે પન સમય વ્યવસ્થા પણ જરૂરી છે, ને
હા મજે ખૂબ જ જરૂરી છે, ઘરકામ રસોઈ બાલ્કોની કાળજી નંતર બાજાર નંતર સફાઈ નંતર પરિવાર અને તો મજ માડે તો સમય આ બધું મજે વ્યવસ્થિત
હા કામકાજ જે લોકો માટે તો એ વધારે જ મહત્ત્વનું હશે
હા મજ ઓફિસના કામ કરાની જવાબદારી ફોન મીટિંગ પ્રવાસ આ બ વચેત સમયનુ સંતુલન રાખવાનું જરૂરી છે.
હા. અતો સમય વ્યવસ્થા પન ન હોય તો શું સમસ્યા થય શકો
મજે કામ અધુરુ રય અન મન માંત ના વધે વાતાવરણમાં ભૂલ થાય અને યોગ્ય પર અસર પડે અને તો જીવન વ્યવ
એવું કે હા તો ક્યારેક કામ બાકી રહે તો અપરાધ ભાવ પણ થાય કે?
હ મજે સાચું તો ને તો પછી આત્મવિશ્વાસ પણ આછું થવા લાગે ને એટલે તો નાનકાડી યોજના પણ જીવનમાં માટો બદલાવ લાવી શકે ને
હા. તો સમય વ્યવસ્થા પણ કેવી રીતે સુરુ કરી શકી આપન
મજ સમય વ્યવસ્થા પન તો આપન સારી રીતે કરી શકીએ મજે સાવદી પેલે તો દિવસાના કામોની યાદી બનાવી લે અને પછી એમાંથી કાય કામ કરવું જરૂરી છે, અને ક્યાં કામ પછી કરવાની નક્કી જરૂરી છે.
હા એટલે પ્રાયોરિટી નક્કી કરવાની હોય.
હા અને એકદમ સાચું તો પહેલાં મહત્ત્વના કામ પછી સામાન્ય કામ એના સમય ન બચત બી થાય છે, ને સાચો ઉપયોગ બી થાય છે.
હા. તો મોબાઈલ અને સો સોશિયલ મીડિયા સમયે બગડવામાં ઘણા ભાગ ભેજ વે છેે, ને
મજ હા મને પન ક્યારે યુ થાય છે, એટલેમાં નક્કી સ જે સમય રા કોનો જેમ કે મોબાઈલ માટે આદોલકલા નંતર અભ્યાસ માટે કલા નંતર આરામ માટે થોડો સમય
મને પણ ક્યારેક યું થાય છે.
જરૂર મજે તો સવારે વેળા ઉઠવા તીન દિવસ લાંબો લગે લાગે છે. કામ કરવા માટે તો જ છે અને એને મન પણ તાજુ રહે છે.
સમય વ્યવસ્થા બનતી જીવનમાં રસ્તા પણ આવે ને.
હમ્મ. બિલકુલ જે વ્યક્તિ મઁજે સમય ની કદર કરે છે તો. એ જીવનમાં આગળ વધે છે.
હા. મને લાગે છે કે સવારે વહેળા ઉઠવાનું પણ સમય વ્યવસ તા પને ભાગ છે.
હા જરૂર સવારે મઁજે. અ વ વેળ ઉઠવાથી દિવસ લાંબો લાગે છે કામ આરામત જીમ થય છે અને મન
આ વિષયથી એક વાત સમજાયું છે સમય આજીવન છે.
હા મઁજે બિલકુલ જે વ્યક્તિ સમય કદર કરે છે તો એ જીવનમાં આગળ વધે છે.
હા ચલ હવે સમય વ્યવસ્થાપનના મુખ્ય ફાયદા ગનીયે.
હા જરૂર સમય વ્યવસ્થાપનના ફાયદા તો ખૂબ છે મંજે કામ સમય પર પૂરું થઈ તનાવ ઓછો થઈ અભ્યાસ અની કામમાં સુધારો થયે, શીતા આવે શીશ મઁજે શિસ્તા આવે નંતર- આત્મવિશ્વાસ વધે, જીવન સંતુલન બને આરોગ્ય માટે એ પણ સમય લેવો પડે.
આ બન વા આ તો બધા ફાયદા ખુબ મહત્વના છે.
હા મઁજે સમય વ્યવસ્થા પણ કેવાય કામ માટે નહી પણ સુખી મની અને સંતુલિત જીવનના માટી જરૂરી છે ને.
તો પછી એક અ આ તો નિસર્ગ છે સમમયની સોચ ઉપ ઉપયોગી કર કરના વ્યક્તિ સફલ બને છે ને.
હા મઁજે એકદમ સાચું કહું તો સમય ને તો વયામના જેવા દેવાનું નંતર પણ યોગ્ય કામમાં વાપર કરો એ જ સાચી સમજદારી છે.
હમ્મ મને આજી તારી સાથે આ વિષય પર વાત કરવાની ખુબ અ મસ્ત લાગે છે. .
હા મને પણ આનંદ થયો સમય વ્યવસ્થા પણ જીવને મઁજે સુધર અને ફળ બનાવે છે. અને તો જીવનની સ્વતી પણ મૂલ્યવાન સંપત્તિ છે અને સમય વ્યવસ્થા પણનથી તો કામ સમયસર પૂરી થય. છે. તનાવ મઁજે આજે થય છે અને તો જીવનમાં શાંત શાંત શાંત. આવી છે અને વિદ્યાર્થીઓ યોગ્ય મઁજે. ઇસરોની યોગ્ય કે કામ જારી વ્યક્તિ છે એ નંતર બઠ્ઠા વાતે તો માટે સમય વ્યવસ્થા પણ ખૂબ જરૂરી છે સમય મઁજે સમયની કદર કરવાનાને અને જ જીવન માં આગળ વધી જઇયે તો સમય ની કદરકારા સમય કેમ ચાલે તેમ તાપડ ની ચાલે.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
અને સમય વ્યવસ્થાપનના ઘણાં ફાયદા છે કી સમય વ્યવસ્થાપન કેમ છે. કામ સમય પર પુરુ કરાનુ. સામના માટે કેવા મઁજે કેવા ટાઈમને કેવો કામ થાય છે કેવા માટે કેમ નહીં થાય છે તના વાંચો થય છે. આપણ સમાયના પ્રમાણે કામ કરીએ તે બચત બી કરીએ તો આપનો મૂડ ફ્રેશ રેય છે તનાવ આજે હે ને અને અભ્યાસ અને કામમાં સુધારે છે થય. જેમ કે આપને અભ્યાસ ના ટાઈમ ને જ સમયમાં કરે છે તો થાય છે.
હા તો
ઉલટાનું આતો ઇ
સમયથી કામ સમય પર પૂરું થઈ જાય તો તાણવ ઓછો થાય છે અને તો જીવનમાં રસ તા આવે છે પઈ વિદ્યાર્થી હોય તો ગૃહિણી જુએ કે ભઈ કામકાજ વ્યક્તિ
અને મુજે જરૂરી નથી કે સવારે ઉઠીને દિવસ એટ લાબું કરવાનો પન કાળમાં ઉઠીને. ઉઠાતીન દિવસ આપને લંબો બી લાગે. છે એમ કામમાં મતલબ આરામ ભી દાયક લાગે છે અને ફ્રેશ વાટે જે કામ કરવાન ટાઈમ નહિ.
જીવનમાં આગળ વધે છે.
હા અને સૌથી પહેલે તો દિવસના કામની યાદી બનાવી કેવા ટાઈમ ને કેવું કામ થાય છે, અને પછી તો એમાંથી કયા કામ કામ જરૂરી જરૂરી નથી એમ ક્યાં પછી કરી શકે અને ક્યાં નક્કી નહી કરી શકે એવુ કરવાનું બી છે અને એટલે ઇમ્પોર્ટન્ટ નક્કી કરાવી જોઈએ છે.
અને તો મોબાઈલ અને સોશિયલ મીડિયા સમયે બગાડવાના ઘણા છે. તો એટલે પ પછી સમયથી જ કામ કરેલું સારું છે. હમ્મ હવે તો
અને તો સાચું છે કે અને પ પછી પછી આત્મવિશ્વાસથી પણ આછું થવા લાગે છે એટલે નાનકડી જે યોજના પણ જીવનમાં માટે બદલાવ લાવી શકે ને.
હ, અને તો ક્યારેક કામ બાકી રહે તો પછ છી સમયથી જ કરેલું સારું છે.
હા, આજે તો છે જો ને મજે સમય વ્યવસ્થા હોય તો શું સમય થઈ શકે હે ને. અન મને તો પણ આનંદ થયો સમય વ્યવસ્થા પણ જીવનને સુદર અને સફળ બનાવે છે. ધન્યવાદ આવજો.
હા, ધન્યવાદ આવજો.